કેમ છો
હાલો બસ મજામાં, તમે કેમ‌ છો હુ પણ મજામાં છું એવું છે બરાબર પછી બસ સારું છે તમે કેવું કેવું છે
બસ મહાદેવની કૃપાથી બધું સારું જ છે તમારા જેવા દોસ્તાર છે એટલે કઈ તકલીફ આવે તો તમે છો એટલે કેટલી કઈ ઉપાધી નથી
હા એતો છે તમારુ તોસ્ટ સારા જ છે ને
હમ તો પછી કેવું ચાલી રહ્યું છે અમે કેવું છે તમારા છોકરાને
ઠીક છે.
શું થયું કે ખબર પડી ને કઈ એક્સિડન્ટ થઈ ગયલ એનું તે ભાભી પુચી હતી
હા એ એ ગાડી વાળો છુ ઠોકી ગયો સ્કૂલ થી આવતો હતો ત્યારે ગાડી વાળાને ઠોકી ગયો ને તો એક્સિડેન્ટ થઈ ગયુ
એટલે વધારે વાઇગુ છે.
ના પ એટલે બધા જેટલું તો નઈ એક પગમાં જે ફ્રેક્ચર આવી ગયું છે
તો પછી શું ડોક્ટર કેટલા ટાઈમ લાગશે
એ સવા મહિના જેટલો લાગશે
તો પછી કયા ડોક્ટરને બતાવ્યું.
અત્યારે પરમાર ને બતાવ્યું છે.
ત ત પછી ખર્ચ મોધો કીધો હશે.
હા એ તો છે પછી શું કરયે ખર્ચા તો કરવો. ક
હા એ તો બ જ પડે કેટલું કીધું ખર્ચો એટલે ખર્ચો. દોઢ લાખ જેટલો છે તો પછી એમ એમ તો નથી છે ઓ ઠી ઠીક થય જાય ને પછી ખબર હો. પેલો ખ આપે સોસાયટીમાં ડોક્ટર હતો તે બે ત્રણ લાખ પૈસા લીક થ આવું તો નથી ને ડોક્ટર નું
ના એવું કઈ નથી ડોક્ટર વ્યવસ્થિત છે આમને કેવું એમને મે છે મારા પપ્પાનું ઇલાજ એમની પાસે કરાવ્યું છે મા પપ્પાનું બી હ પપ્પા ના બંને પગમાં ફેક્ચર થયલું હતું બચપનમાંથી
હા તો તુયે મને કીધલ ને કે એક્સિડેન્ટ એટલે કો બાળકોને બચાવતા હતા તેમને એટલે બાળકોને એક્સિડન્ટ થાતું હતું એ ગાડી ગાડી ધક્કો મારી દીધો પોલાને પગ ખીગી ગયો
હા એજ પછી તો કઈ ત્યારે તો બહુ ત્યારે તો સાઠ હજાર કે કેટલા કેમ કે ત્યારે તો કઈ પપ્પા ભી પ્રિત પરમાની તો પીઢી ની પીઢી ચાલતી ને પરમાની પેઢી શાંતી છે.
હા એને જોયું અત્યારેથી છેને છોકરો બહાર ફોરેનમાં ગયો ને લગભગ થી તમે નઈ લાગે પાંચવી પેઢી આવશે કારણ કે એકવાર જે ફોનમાં જ આપે તો પાછ નથી આવતા ને
ના એ લોકો માં જ એ લોકોમાં બધા ભણવા ફોરેન માં જાય એ લોકો કોઈ અયા ની ભણે. અત્યારે મુકેશ પરમાર છે ને તે બી અહીં જ પછી આગળ પછી ડિગ્રી લે લ નહી આવી ગઈ.
આા તો સારું છે.
આમાં કે આપણા ઈન્ડિયામાં કે ટાઈમ બોવ લાગે ડિગ્રી લાવવા અને ખર્ચો બી ઓછો એટલો બધો પૈસા લાગે ને પૈસા કમાય જેમ ભણીલે અને ડીગ્રી એ પરી ન
હા એ તો સાચી વાત છે પીઢી ચાલે છે એટલે એ કઈ ચિંતા અને કઈ છે નહી. કે પછી અ એ આયા હોસ્પિટલમાં છે કે પછી ઘરે લીઆયવા
તઅત હોસ્પિટલમાં દાખેલ કરેલ છે પછી ડોક્ટર કીધું કે બે દિવસ પછી છ ચોવીસ સેકંડ કેતા પાટો એટલે ઓપેશન નથી થીયું.
એમ નથી થિયુ બે દિવસ થિયા ઓપરેશન ઓપરેશન અને તો કોઈ ડાઉટ લાગતો છે હ ડોક્ટર વયસ્થિત કરશેને ભઈ. જોઈએ તો ઉપાડી નો હોય કાઈ કેમ કે ફેક્ચર થઈને પછી જલ્દી ઓપરેશન કરવું પડેને તો પછી. પગ કાપોય પડે.
ના એવું કઈ નથી એ ભાવના જે સર્જન આવે છે સર્જન લીધે છે ને એના પગ મૂકે નીચેનું જે છે ને ભાગ ત્યાં આખું વાગી ગ્યું. ત્યાં સુજન આવે છે કે જયા સુજન આવે ત્યાં ઓપરેશન નથી થતા ઓપરેશન કરવા જાય ને સુજન આવે ને તો પગ પછી આગળ જઈને ચાલવાનું કામ નહી કરે. એટલે કાલ એમ તો આજે સાંજે સિઝન ઓછી થઈ ગઈ છે તો ડોક્ટરે કીધું કે ઓપરેશન ઓપરેશન ચાર કલાક તો લાગે એ લોકોને બી તો કેટલા આઠ નવ તો પેશન્ટ જોય કે એટલે પછી કીધું એ કીધું છે કાલે સવારે છ વાગે જ સાત વાગે ચાલુ કરશે. મે એમ બી કીધું છે કે હા અત્યારે દસ વાગ્યા સુધી ખાઈ લો. પછી કાલથી કોઈ ખાવાનું ઓપરેશન પેલા કઈ ખાવાનું પીવાનું કઈ ના
એ તો હોય જ કેમ કે એ શું એ લોકો ઓપરેશન આખોદી ભરેલું હોય ને એના લીધે ઓપરેશન નહી થાય.
હા એ તો છે જ. અમે જોઈએ કાલે શું છે. બધું સારું થઈ જાય બસ ભગવાનની દયા છે. તારી ભાભી તો એટલી પરેશાન થઈ ગય છે ને ગાડી વગર ની અડધી થઈ ગય છે.
એ તો છે આજ જે તો બધી માતા પિતાને એ લોકો હું. એ લોકોને ટાઈમ છે ને આપ કરતા વધારે ભ આપે પૈસા સગવડ બધ આપી જે ત કેવાય કોઈ જોર નહી મળે એ માનું છે એકદમ ખાસ તેલૂ કોને બાળક હોય આપણેટલા ખા આપ એટલું તેમની જેટલી બાળકો બાળકો પર હોય છે.
હા એ તો સાચી વાત છે મા એટલે મારે બી જો ને મારે બી વચ્ચે કઈ થેલેલુ અતો જેટલા પપ્પા કે એટલે પસ્ટ પસા ની હતા મમ્મી જેટલી પેશાન ગયેલી જ મારે મારા માટે પણ મારી મનત માગેલી મમીએ કે ઠીક થઇ જવા તો ત્યાં જશે
એ તો એવું હોય જ છે મારે કે સુ કે ઇમ્પોર્ટ ખ એ ખાલી માચ શ છે.
હા એ તો સાચી વાત છે એટલેમાં જવ કે પેર એ બાપ જેવો કોઈ સારો નહી મળલે
હા એ તો છે જ ના બા કટ ક કોઈ મોટો પ્રેમ ન મળલે છેલ્લે બધા સાથ છોડી દે તો મા બાપની છોડે. કીધો ને મારુચ કેવો છે મારો લગ્ન થવાનું હતુ તને ખબર છે ત પાછી છોકરીનુ કઈ હા મારા પપાની તબિયત ખરાબ થ ગલી એ વધારે ખર્ચો હતો આમને તમ તો પછી લગ્ન સાઈડ પણ મૂલી તો પછી છોકરી વાળ લગ્ન કં કર આપપ પૈસા છે ઓછા હતા કે પેલા પૈસા બધા પ પપ્પાને ઓપરેશન મા ગએ ઓપરેશનમાં ગયા તો પછી પૈસા એટલા થા ને તો પછી અમે કીધું કે લગ્ન રવા દ પછી કરી આ લોકો નહી સમજાય એ લગ્ન થોડું જો અમને પૈસાની જરૂરત હતી બધા ભાઈ મગા એમ તેમ કોઈ ન આયપો તમે અમને આપેલા વીસ પંદર લાખ કેમ તને ખબર હ છે માર પણ અમને પાંચ લાખ વ ઘતા હતા
તો પછી પાંચ લાખ તમે કેવી ર કર તો મને ક છે તમે કઈને કઈ કોઈ પહેતી લેલેતો
ના યાર તમે ઓલરેડી અમારા માટે પંદર લાખ વ્યવસ્ વ્યવસ્થિત કરીય એ કેટલું થાય ધમકી પછી પપ્પાના ભાઈ ને વાત કરી બધા વાત કરી કોઈને પૈસા આપવા એ ત્યાં જ નહી હતા બસ પોતાનું જ્ઞાન જ આપવાનું ત્યાં હતા મમ્મી ને પોતાની સોનાની વેચે વેચી લીધેલી ઓપરેશન કરાવુ
મને કે છેને મે કઈ વેર શેર ગોઠવી લે. ઓ કઈ થઈ જાત તો પછી વીટી વેચી પછી પાછી લીધું તેને લીધું.
હા, એ તો લઈ લીઘી પછી પૈસા આવેલા ને તો એમથી પૈસા માસ ઘીરું દાખવ મને દાગીના વસોછી બે મહિના પછી અમે ચુકાઈ લીધેલ પછી ઓપરેશન થઈ ગયું પછી સાચું મા ધંધો બધું સારું ચાલવા લાગે છે એ પછી બધું ઠીક થઈ ગયો. ભગવાન એ કયાથી અમારું આ સારું છે ને એ તો સારું છે. જે પહેલા વાળી છોકરી હતી તે છોકરી સારી બી ની હતી. એને કેવું એમ તેમ એને કેવું લાઈક જોઈન્ટ ફેમિલી ની ગમે એના લગન કે જો મેં લગ્ન કરયા મે તમારા મા બાપ સાથે તમારી સેવા કર મા બાપ ની સેવા એ ન કર્યા. ત્યારે જ મે વિચાર વિચાર નથી વા પ્પા મમ્મી તને ખબર માની નહી એ લોકો એ કે છોકરી સારી છે પાણીશે
કે આજ સુધી મા બાપ મા બાપ એ મારી હર મુશ્કેલમાં સાથ આઇપી જયારે લોકોને ઉમરે ત્યારે જો
એતો સાચું છે મે મે બહુ ખુશ છું મારી લાઇફમાં સામેથી કે દુંખાઈ ગ ને એ સામેથી કે કે મે તમ એમી પપાનું કામ કર મમી પપ્પાને આવું છે આવું છે કોઈ પી જવું હો ને તો એમાંથી બો ખી જાય.
એ તો આ ભાભી એવી જ છે બધ બધા મમ્મી સાથે મમ્મી પાપા બહુ સારું એ બધું કરે છે.
આવું હોવુ જોઈએ તો શું મા બાપ ને બી